હાલો હા આવે છે.
કેમ છો તમે?
બસ મજામાં. તમે કેમ છો?
મજામાં આજે છે ને આપણેે પ્રવાસ વિશે વાત કરવાની છે. કે અ આપણે પ્રવાસ જઈએ તો આપણે કેટલું આનંદ થાય કે આપડે નાના હતા ત્યારે કેટલા આપડે સ્કૂલ હતા ત્યારે આપણે પિકનિકમાં લઈ જવામાં આવ હતા અને મસ્તથી આપણે પ્રવાસ કરતા હતા. અને કેવું મજા આવતી હતી ત્યારે કે આપણે ઈસ્કૂલમાં જતા ઈસ્કૂલ વખતે આપણે કેટલું અ કે લઝગરી કરીને લઝગરી બસ યા એવું કરીને આપડે બેન લોકો જવામાં આવતા હતા. અને કેટલી મજા આવતી હતી. તમે શું કેવા માંગો છો?
હા તમે કીધું તે બરાબર છે. પ્રવાસ વિશે એટલે મેં પણ તમને કેવા માંગુ છું. પ્રવાસ પ્રવાસ મુસાફરી માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રવાસ આપના મનને તાજવી આપે છે. અને માહિતી પૂરી પાડે છે. પ્રવાસ કરવા એટલે આપ આપણે જે પ્રવાસના સ્થળોમાં જે આપણને મનોરંજન પૂરી એટલે આપડાને ઈન્જોય કરવાની એની અંદર હવે આપણે જે પ્રવાસ માં આપણે ફરવા જઈએ તો આપણને ખબર પડી કે આ વિસ્તારમાં આ આવેલું છે. આ વિ વિસ્તારમાં તે આવેલું છે. પ્રવાસ એ શિક્ષણ અને મનોરંજન બંનેનું ઉત્તમ માધ્યમ છે. પુસ્તક એક ધ્યાનથી સાથે પ્રવાસ આપને અને પ્રશ્ન ધ્યાન આપે છે. છે. માનવ જીવનમાં સતત દોડધામ અને દિનચરતાની કંટાળો આવે છે ત્યારે પ્રવાસની માનસિક શાંતિ અને ઉર્જા પૂરી પાડે છે. જ્યારે માનવને એટલે આપણાને જયારે કંંટાળો આવે છે ત્યારે આપણે જે કઈ પણ પરિસ્થિતિમાં હોય કઈ પણ એમ ઓછું વિચારું હોય તો આપડે જે રીતે જો ઈન્જોય કરવા માટે જો બહાર જાયે છે પ્રવાસ પ્રવાસ જાયે તો આપણાને જીવન શાંતિપૂર્વક અને શાંત વાતાવરણ અને જોઈને પણ મન શાંત થઈ જાય છે. પ્રવાસ કરવાથી આપણી સંકુલિત માનસિક તાં દૂર થાય છે. અને નવી જગ્યા અને સંસ્કૃતિક રીતે વિચારો તથા લોકો વિશે જાણ મલે છે. નવા નવા સ્તરે જાયે છે તો આપણાને એકબીજાને જાણ મલે છે કે આ સ્તરે આ આવેલું છે. આ સ્તરે તે આવેલું છે. ભારત વિભિતતા ભરેલો દેશ છે. અહી પર્વતો, નદીઓ, દરિયા કિનારો અને અહ્યોતિક સ્નાનક જેવા જોલના અસ્ત સ્તરો મલે છે. આપણે પ્રવાસ જાઈએ ત્યારે પર્વતો, નદીઓ નદી કિનારો અલ- અલગ વિસ્તારોમાં આપણને કઈ તો જોવા અને નવી જાણકારી મલે છે. મેં મારા શાળાના મિત્રો અને શિક્ષક સાથે કરેલા તેમના વિશે મેં તમને કહું, મેં અને મારા સારાના વિષયમાં તમને કેવા માંગ્યું કે મેં પણ સારાના વિષય માં પ્રવાસ કરવા હતી, ત્યારે સાપુતારા વિશે અમે ગેલા હતા ત્યારે સુંદર સૌથી યાદગારી તહેવાર હત,. મને તા ફરવાના પર્વતો ઝડો વિગતે વધુ જાણકારી મળી હતી, તમે શું કેવો?
સાચી વાત છે, તમારી કે અ પ્રવાસ જઈએ તો કેટલી આનંદ થાય છે, કેટલું મજા આવે છે. આપણે આપણા લોકો સાથે આપણે પ્રવાસ જતા હોય છે તો કેટલી કેટલું આનંદ થતું હોય છે, કે આપણે એકબીજાના સાથે હોય તો આપણે આપણે કોઈ બી અ મંદિરે જ જય મંદિરે હોય કે આપણે એકબીજાને આપડે એકબીજા માટે કઈ વસ્તુ લઈએ તે યાદગારીમાં રાખીએ છે, આપણે બસમાં જયારે આપડે અ બસમાં હોય ત્યારે કેટલા મસ્ત આપડે ગીત લગાવીને ડાન્સ કરતા હોય છે, સર લોકો આપણી સાથે હોયને બધા બધા સ્કૂલ ફ્રેન્ડ લોકો હોય ને આપણી સાથે આપડે આપણે રમતા હોય છએ તો કેટલું આનંદ હોય છે, કે આપણે પ્રવાસ જઈએ છીએ, તમે શું કે
હા, તમે કીધું તે બરાબર મેં પણ તમને કીધું અમને બી સારામાંથી અમે પ્રવાસ ગયા, ત્યારે અમે પણ બસ માં ગેલા હતા બસ માં ગયેલા હતા, અમે બારી ના પા બેસેલા હતા અને પહેલો ખાત ના ગપ્પા મારીને અમે બહાર ના નજારા જોતા હતા, કે આ નજારામાં અમને આ જોવા મળેલ્યું કે ઊંચા ઊંચા પર્વતો લીલા જેવા મ જંગલો ઠંડા પવનો અને કરી કરીને અમે જો બસો માં ડાન્સ કરીને, અને એન્જોય કરતા જો બહાર ના પવનો ઠંડકો ઝાડ પર્વટ અને જે વિસાર કરીને તળાવ નદી ઊંચા ંચા પર્વતો એની જોઈને, પણ અમે જોઈ કે વાવ કેટલું નાઈસ હશે, ને કેટલું મસ્ત એન્જોય કરતા અમે પણ તરાવ ને પ્રવાસમાંજ મિત્રો સાથે ખુબ જ આનંદ કરીએ, પ્રવાસ સા અને અનુસાર જેવા ગુણો નો વિકાસ થાય છે, જે પ્રવાસમાં આપણે એક વાર જો ફરવા જાય તો આપણાને વિચાર આવે કે વાવ આપને કેટલો એન્જોય વિસ્તારમાં આ હશે આ વિસ્તારમાં મેં આ જોયું છે, એકબીજા હાથને આપણે કેટલો આનંદ થી આપ એ પ્રવાસ જાય છે, તમે શું કેવું
સાચી વાત છે, તમારી કે આપણે પ્રવાસ જતા હોય, તો આપડે દરિયા હોય કે બસ હોય એના પાસે આપણે ખેતી પાસે બેસી આપણે જયારે ત્યા બસમાં પ્રવાસ કરતા હોય તો કેટલું આનંદ થાય છે, કે ત્યાં બહારે આપડે ત્યાં આપડ કેટલી મજા આવતી હોય છે, કે આપણે તો આપડણે બહાર જોઈએ કે કેટલું સરસ મજાની હવા આવતી હોય અને સરસ મજા ના ત પહાડો જોવા મળે છે, કે તે અને આપડે પ્રવાસ તો વધે છે, આપણે ઘર ઘર ફેમિલી સાથે બી આપણે પ્રવાસ જતા હોય છે, જાણે કે આપણે કઈ કશે આપણે અ મંદિરે જતા હોય દર્શન કરવા માટે ફેમિલી સાથે તો બી બહુ આનંદ થાય છે, મજા આવે છે, એ લોકો સાથે ફેમિલી સાથે જવાનું બી બહ મજા આવે છે. જે ભાઈ બહેન રહે છે, સાથે મમ્મી પપ્પા દાદા દાદી નાના નાની હોય, બધા સાથે હોય, તો આપડે બહુ મજા આવે આપડ જવા માટે અને જઈએ, તો આપડણે કેટલું મસ્ત આપણેે દર્શન કરીએ છીએ, ભગવાન ના અને કઈ વસ્તુ આપણે પસંદ આવે તે ખરીદીએ છીએ, અને
મંદિરે જઈએ, તો આપણે પ્રસાદ ચડાવવા લઈએ છેએ ભગવાનને અને બહુ સારી રીતે ફરીને આવીએ છીએ, અને આપણેે કશે અ આપ નદી કિનારા એ બાજુ કસે જઈએ ફરવા માટે આપણી ઘર ફેમિલી સાથે કે કેટલું મસ્ત મજા આવે જે આપ મમ્મી આપડી કેટલું મસ્ત ઘરે ટિફિન બના બના મસ્ત પરસાાન બનાવેલું હોય લે છે કોઈ રોટલી બનાવેલી હોય જેમ કે આપણે અ થેપલા બનાવેલા હોય મેથી ના અને અચાર હોય એ સાથે લઈ જાય તે કેટલી મજા આવે ખાવાની ત બેસીને તો બહુ મજા આવતી હોય તે આપણે નદી કિનારે એના પાસે બેસી ને ત આપડે નદી કિનારા પાસે બગીચો ભી હોય છે તે બગીચામાં ફરવાનું બી બહુ આનંદ આવેને બહ મજા આવતી છે તે ફેમિલી સાથે આપડા ભાઈ બહેન સાથે રમી હતા તો કેટલું સારું લાગતું હોય છે તમે શું કેશો
હા તમે કીધું તે વાત તમારી પરફેક્ટ સાચી છે પ્રવાસ એટલે આપડ યાદ એટલે પ્રવાસ છે જે આપણા જો પ્રવાસ આપે જો વિદ્યાર્થી ના આપે શિક્ષકો લોકો લઈ જાય તો ખુબ જ આનંદ થાય છે કે લોકો શિક્ષકો લોકોને યાદ કરે છે કે મે સ્કૂલ માંથી આપને પ્રવાસ લઈ ગે અ લઈ ગે ત્યાં લઈ ગેલા મે જોયું તે જોયું અને અમે અહં ગયેલા તે ગયેલા આપ પ્રવાસ ખુબ જ જરૂ છે જવા માટે કેમ કે જો બહાર ના વિસ્તારો આપડણે નહી જોયા હોય તો આપણે શું જોયા આપણે ઘરમાં થોડી બેસી જવું જોઈએ તો પ્રવાસ પણ જવું જરૂરી છે કે આપણે બહાર ના જાણકારી આપણેને ભલે એના માટે પ્રવાસનોો શોખ વિદ્યાર્થી અવસ્થા વિકસારો હોય છે તે મોટા પણ માનવી પ્રવાસે એટલે કંટારો નથી આવતો પ્રવાસો નાના મોટામાં તે બધા દરેક માટે છે એવું જરૂરી નથી કે નાના લોકો જ જઈ શકે છે મોટા લોકો પણ જાય શકે છે પ્રવાસ પ્રવાસ હંમેશા યાદગારી હોય છે પ્રવાસ દરમિયાન આપણે એને નવું નવું જોવ ન જાણકારી મળે છે પ્રવાસ ની પૂર્વ તૈયારી એટલી ગણત પ્રવાસ ગ માટેથી આપડે ખુબ જ એટલે દસ દિવસ માટે જાય તો તેના માટે આપણે ખુબ જ તૈયારી કરીએ છીએ કે આપણેેને દસ દિવસ માટે પ્રવાસ સવું છે તમારે આ લઈ જવું પર સથી પ્રવાસ માં આપને કઈ ગઈ મનગમ વસ્તુ ખાવા માટે કે કઈ પણ કપડા માટે કઈ પણ આપણે નહી આપણે ફોન હવે તો ટેકનોલોજી કેટલી દુનિયા વધી ગઈ છે કે આપે ફોન નું બી એટલ ઉપયોગ કરીે આપડે ફોટોગ્રાફી કરીએ છીએ ફોટો પાડીએએ અ ગેલા ત ગેલા તમે આ જોયું આ વિસ્તારમાં પર્વત નદી કિનારો મસ્ત વાહન આ જોયું તે જોયું તેના બી ફોટો પાડીને આપડે જયારે પ્રવાસ માંથી આવે ત્યારે મા બાપ લોકોને બતાવી આપણે ફડ લોકોને બતાવી જે પણ જે પ્રવાસ માં જે હાજર થયેલું હતું તેમને બતાવીએી કે અમે પ્રવાસ માં આ આ જોયું છે તેના ફોટો પાડી લાવે કોઈ જો જયારે પહેલા જમાનામાં જયારે ફોન ના હતું ત્યારે એ જમાનામાં આપડી બોલપેનને બૂક હતી તે તે બુકમાં આપે લગતા કે અમે સૌ પ્રથમ પ્રવાસ માં અમે ટીચરો લોકો અમને સ્કૂલ માંથી લઈ ગયા બસમાં બે બસમાં બેસીને અમે જો અમે નાસ્તા કૂછતા વાતચીત કરતા કરતા અમે જંગલ માંથી જતા અમે જંગલો પર્વતો નદીઓ આ જોઈને બધા બુકોમાં લખી ને બધું જાણકારી લખી ને પછી જો ઘરે આવીને એ વિશે અમે કેતા પેલા જમાનામાં પણ તો નહી હતો ને એટલે આ જમાના બધા હવે પેલા પહેલામાં આ જમાનામાં બહુ જ ફરક પડી ગયો છે તે બુકોમાં લ ખીને મા બાપ લોકોને કેહતા કે મમ્મી અમે આ જોયું ને પેલા કરતા આ જમાનામાં હવે ફોન નો જો શરૂઆત થઈ ગયો તે હવે ફોટોગ્રાફી કરી વિડીયો બનાવીને આ પ્રવાસ મે આ કર્યું હતું પ્રવાસ એટલે ના નાના મોટા ન કઈ એવું જરૂરી નથી પ્રવાસ એટલે આનંદ નો કહેવાય છે આપણે પ્રવાસ જઈએ તો આપણેને પણ એન્જોય કરવાની મળે છે કે પ લોકોત ના જાય શકે પ્રવાસ એટલે અધગરો વેતા માટે તેની બાષની સગવત છે કગતા પ્રવાસ નો આનંદ કરી ઓર હોય છે અને હું અને મારા મિત્રો દર વર્ષે ત્રણ ચાર દિવસનો પગાર પ્રાપ્ પ્રવાસથી એટલે હું અને મારો મિત્ર ત્રણ ચાર વાર જઈએ છું તમને શું કેવો છો
સાચી વાત છે તમારી કે આપડે પ્રવાસ જઈએ તો બહુ આનંદ હોય છે ત ફોટા પાડતા હોય છે આપડે બઉુ મજા આવે બ બ આનંદ આવે આનંદ થાય છે આપડ આપણે ઘર કરતા આપડ આપણા ઘરમાં રહીને આપડણે જઈએ ક પ્રવાસ જઈએ તો તો જ આપ દિમાગમાં બહુ સારા એમ વિચાર આવે છે બહ એમ દિમાગ આપણું હેંગ મારતું સારું
મને ખુબજ સારું લાગ્યું પ્રવાસ વિશે
સ તો